હલો
હેલો
હા સાંભળે છે તને
હા હા કેમ છો બેન
મેં હું મજામાં છુ તું કેમ છે
મજામાં એકદમ મસ્ત
હમ્મ હા
શું કરો છો
કસું નથી તે આજે મને તારે અ તારે સાથે વૈવાહિક જીવન યા વિષે પર વિસ્તારથી વાત કરવી છે
ઓકે
હમ્મ
તો હા વા ખુબ સરસ વિષય છે વૈવાહિક જીવન એ ફક્ત બે વ્યક્તિ નુ સાથે રહેવું નથી પણ પ્રેમ વિશ્વાસ સમજ જવાબદારી અને સાથે જીવન જીવવાની એક સુંદર સફર છે
હા લગ્ન પછી જીવન જીવનમાં ઘણા બદલાવ આવે છે ફક્ત નવા ઘરમાં જ આવે એટલું ના નહી પણ નવું નાતું નવી જવાબદારી નવી આદતોને એ નવી જવાબદારી પણ આવે છે
બિલકુલ બિલકુલ એટલે વૈવાહિક જીવન સફળ બનવાવા માટે પ્રેમ સાથે ધીરજ આદર સંવાદ આ નહીં સંસ્કાર પણ ખુબ જરૂરી જ છે
હા આ સહકાર તો સહકાર્ય તો જાયે આટલા અકલા જોવું છે વૈવાહિક જીવન શું છે આ સહકાર્યની ખુબ સરસ બની અને પહેલે તો પહેલે તો એક વૈવાહિક જીવનમાં તું કેવી રીતે જોવે છે
મારા મતે વૈવાહિક જીવન એટલે બે વ્યક્તિનો એકબીજાના સાથે વિશ્વાસ પૂર્વક જીવન જીવવું એમાં ફક્ત પત્ની પ તી નથીતી પણ મિત્ર પરિવાર સાથીદાર સલાહકાર અને એકબીજાના સુખ દુઃખ ના ભાગીદાર બનવું પણ આવે છે
હા ભાગીદારી સી વૈવાહિક જીવન સારું ચાલે છે વાહ એટલે લગ્ન પછી ફક્ત સાત રહવું નહી પણ સાથ નિભાવાનું પણ મહત્વનું છે
એકદમ સાચું. સાથે દિવવાનું એકબીજાને સમજાવવું અને પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટ કરવું. આ બધું વૈવાહિક જીવનનો ભાગ છે.
હા લગ્ન પછી જીવનમાં શું બદલાવ આવે
હમ્મ સૌથી પહેલો બદલાવ એ છે કે હવે નિર્ણય ફક્ત પોતાના માટે નથી પણ બંને મળીને લેવાનો હોય છે રોજુદું જીવન ખર્ચ પરિવાર સમય ભાવનાઓ આ બધું સાજા બની જાય છે.
હા. હા લગ્ન પહેલે વ્યક્તિ પોતાની રીતે જીવતા હોય. પણ લગ્ન પછી એક જીવવાની અ આદતો પસંદ. ના પસંદ સ્વભાવ બધું સમજવું પડે.
બિલકુલ બિલકુલ એટલે લગ્ન પછી સમજ અને સહનશીલતા બંને જરૂરી બની જાય.
હા હ સહનશીલતા તો સક્કસ લાગે છે બેન. લગ્ન પછી હા અન. બને જરૂરી છે એટલે મતલબ. સહન સાક્ષી જરૂરી છે બેન બહુ જ જરૂરી છે.
બરાબર છે.
હમ
બરાબર બરાબર. પ્રેમ ખૂબ જરૂરી છે પણ હ ફક્ત ફક્ત પ્રેમથી બધું નથી ચાલતું.
હા ઘને લોકો કહે છે કે વૈવાહિક જીવન પ્રેમ આટલું જ છે શું? પ્રેમ પ્રેમ પૂરતું છે.
પ્રેમ ખૂબ જરૂરી છે પણ ફક્ત પ્રેમથી બધું નથી ચાલતું. આદર વિશ્વાસ સંવાદ. જવાબદારી આ બધા સ્તંભ પણ જરૂરી છે જો પ્રેમ હોય પણ અતાર ના હોય તો નાતામાં તકલીફ આવી શકે.
હા એટલે પતિ પત્ની એકબીજાને સન્માન આપે. અને એક બીજાની વાતે સંભળાય અને. આ નાની મોટી ભાવના સમજે એને પણે એટલું જ મહત્વ છે.
એકદમ એકદમ સચ સાચી વાત કહેજો.
હમ અને અ. વિશ્વાસ નું મહત્વ શું છે વિવાહમાં. વિશ્વાસ નું કેટલ મહત્વ છે?
ખૂબ મહત્વ છે વિષે વિશ્વાસ એ ના. અનાતા નો આધાર છે જો પતિ પત્ની વચે. વચ્ચે જે વિશ્વાસ મજબૂત હોય ને તો મુશ્કેલ સમય પણ સરળ બની શકે. પણ જો શંકા છુપવાું અસત્ય બોલવું વધી જાય. તો નાતામાં અંતર આવવા લાગે.
હા હા વિકાસ અ વિકાસ. સોરી હા વિશ્વાસ એવો દિવસાને નથી બનતો. એક દિવસાનો નથી બનતો વિશ્વાસ એ રોજાનું વર્તન. સાચે પણ એને સાત થી બનતે હોય છે.
બિલકુલ બિલકુલ વિશ્વાસ બનવાના માટે પારદર્શકતા જરૂરી છે હા.
હમ હા. વ્ય બોહ જ સખત જરૂરી છે પારદર્શકતા. આ વૈવાહિક જીવન ના જાન છે પારદર્શતા. પા પછી મને લાગે છે કે વૈવાહિક જીવન. સંવાદ ખુબ મહત્વ છે. બહુ મહત્વ છે ઘણા બધા મહત્વ છે સંવાદમાં હમ.
પત્ની ખુલ્લા મન થી વાત કરે પોતે. પોતાની ભાવના કહે સમસ્યા સમયે ચર્ચા કરે તો ગલત. પેમી ઓછી થાય મોન રહેવું ઘણી વાર સમસ્યા વધારી દે.
હા, વધારી જાય છે. સચ-સાચું બાત છે. હા ઘણા ઘરમાં ઝઘડાનું મૂલ કારણ એ એ જ હોય છે કે લોકોના મનથી વાત કરતી નથી.
એકદમ નાની વાતો પણ સમય કહી દેવા થી મોટો પ્રશ્ન બનતો નથી.
હા આ ઔર એકબીજાનું સમજાનું એકબીજા નું વિચાર સમજાનું એકબીજાનું મન કી બાત જાણવાનું હમ્મ સખત જરૂરી છે વિશ્વાસ ના સખત જરૂરી છે વિવાહમાં. અહ પછી લગ્ન હ અહ લગ્ન પછી એકબીજાનું સમજાવ માટે શું કરવું જોઈ.
અહ એકબીજાનો બીજાની આદતો સ્વભાવ પસંદ તકલીફ ખુશી આ બધું ધ્યાનથી જોવું જોઈએ કોઈ વ્યક્તિ શાંત સ્વભાવ નો હોય કોઈ ખુલ્લા મન ન કોઈ તુરંત વાત કરે કોઈ સમય લે એટલે મારા જેવા કેમ નથી એવો વિચાર વિચારવા કર તા આ વ્યક્તિ નો સ્વભાવ શું છે એ સમજવું જરૂરી છે.
વાહ એટલે સ્વભાવ આદરે કરો પણ પ્રેમને ભાગ છે. હા. સમજી ગઈ આ એટલે સભાઓને આદર કરો ના એક પ્રેમ ના ભાગ જ છે વિવાહમાં તો એ પ્રેમમાં એક ભાગ જ સમજી જાવ. જોડી દેવા.
હા, એકદમ એકદમ.
હમ્મ, અને આમ અહ ખાસ કરીને સ્ત્રીયા માટે તો લગ્ન પછી નવું ઘર નવા લો નવાની નિયમ આ બધું આવે છે એ સમયે શું જરૂરી બને.
એ સમય ધીરજ અને સમજ બંને જરૂરી બને હા. નવું ઘર સમજાવવા જ સમય લાગે લોકોનો ઓળખાવા સમય લાગે પોતાની જગ્યા બનવાના પણ સમય લાગે એટલે પતિએ પત તી નો સપોર્ટ ખુબ મહત્વ ન બને છે.
હા હા હા તો પતિ સાથે આપને સમજ આવે. આપે તો સ્ત્રીયાનું નવું વાતાવરણ આપવાનું સરલ થઈ જાય.
બિલકુલ બિલકુલ સાચી વાત છે.
હા, અને પતિ પત અહ પતિ પત્ની મિત્ર જો એ હોજ હોએ. અહ ઘને બધે મિત્ર બની ગય પછી અહ જાગ ઓ જ્યાદા તકલીફ ના થાય તને મતલબ આના ઘણા લોકો કહે છે કી પતિ પત્ની મિત્ર જો હોય જોઈ તો શું તો પણ એ માને છે.
હા, જરૂર જયારે પતિ પત્ની મિત્ર જેવા હોય ને ત્યારે ના તામાં ખુલ્લા પણ આવે છે હસવું મજાક ચર્ચા, સલ્લો, તકલીફ બધું સહજ બની જાય છે.
હા એટલે ફક્ત ઔપચારિક ના નાતું નહી પણ મૈતિણી પણ જરૂરી.
હા એકદમ મૈત્રી નાતા ને હલકું ઉષ્ણ અને મજબૂત બનાવે છે.
હા અનેનમ. અને મતભેદ સમસ્યા છે. અ શું વૈવાહિક જીવનમાં જીવનમાં મતભેદ. અથવા સામાન્ય છે તને લાગે છે સામાન્ય છે વૈવાહિક.
હા એક એકદમ એકદમ સામાન્ય જ છે બે અલગ વ્યક્તિઓ છે. બેના વિચાર આદતો. પરવાન ની રીતો અલગ હોય એટલે મતભેદ. થવા સ્વાભાવિક છે પણ મહત્વની વાત એ છે. કે મતભેદ ને ઝગડા માં નહી પણ સમજદારી માં બદલો.
હમ એટલે એટલે મત એટલે મતભેદ ખોટા નથી હ પણ એને સાંભળની રીત મહત્વની છે
બિલકુલ બિલકુલ
મ ઝઘડો થાય તો શું કરવું
પહેલી વાત ગુસ્સામાં કંટ્રોલ શબ્દને બોલવા બીજી વાત સામને વાળની વાત પૂરી સાંભળવાની ત્રીજી વાત બધું જીતવા માટે નહીં પણ સમાધાન માટે બોલ અને ક્યારેક થોડી વાર શાંત રહી પછી વાત કરવી પણ સારું રહે
હા હા ગુસ્સામાં બોલાયો શબ્દ પછી નથી આવતો હેના મ મ લાગે છે ગુસ્સા ગુસ્સા માનસ ના દુશ્મન છે આ ગુસ્સા ના હ ગુસ્સામાં લઈ ગયા બી નિર્ણય પછી પસ્તાવેી માનસ ર વિવાહ માં તો ગુસ્સામાં જગ જ નથી આ ન બેસી ના શાંતિ બોલવાના આ બધું ચાલે ચલ તારે સાથે વાત કરીને મને બહ ગમી એટલે બાકી મહત્વના મુદ્દો બાકી છે છે આપ પછી કોલ કરીશ તને મેં હમ હમ હા હા હા મળીશ